હલો.
હલો.
કેમ છે મજામાં?
બસ મજામાં મજામાં તમે કેમ છો?
બસ અમે બી એકદમ મજામાં અવે અમે આજે પર્યાવરણ અને પ્રદુષણ જે આપણા જીવનમાં અને આપણા દેશ માટે ખુબ જ ઉપયોગી છે એ ટોપિક પર તમારી સાથે વાત કરવા માંગુ છું.
અરે વાહ ખુબ જ સરસ ટોપિક અ પસંદ કર્યો છે અને જોવા જઈએ ને તો આ વિષય પર ચર્ચા કરવી એના પર આપડ કઈક એવો નિર્ણય પર આવું કે જેથી એ વસ્તુને આપડણે ઘટાડી શકીએ ખુબજ સરસ વસ્તુ પર આપણે આજે ચર્ચા કરવાની છે ચલો ચલો.
હા એટલે હું કેહેવા માંગીશ કે આપણું જે પ્રદુષણ છે આપણા ભારત દેશમાં તમને ખબર જ હશે કે દિવસે ને દિવસે આપણ પ્રદુષણ છે દરેક રાજ્યમાં વધતું જ જાય છે તેનું કારણ મુખ્ય કારણ ઘણા બધા છે જેમ તો પહેલું મુખ્ય કારણ છે કે વાહનો દ્વારા જે પ્રદૂષણ થાય છે એનાથી ખૂબ જ અસર પડે છે એટલે ખૂબ પ્રદુષણ વધવાથી શરીરને બી ખૂબ નુકસાન જોવા મળે છે પછી. હ પ્રદુષણ છે જે લાંબી મો મોટી મોટી ફેક્ટરીઓ છે. ચાલે છે એના બધા ધુમાડા છે એ બધા કેમિકલ વાળું પાણી છે એ બધાથી એટલે ઘણા બધા પ્રદુષણ થતા હોય છે એ આ બધા સરકાર પગલા નહી લેતો આ પ્રદુષણ દિવસે ને દિવસે વધવાનું જ છે જેના કારણે તમને ખબર જ છે. ત્યાં બધા માણસો ઉપર આની શું અસર થઈ શકે છે.
ના ના તમારી વાત ખરેખર એકદમ સાચી છે કેમ કે જેમ જેમ વસ્તી વધારો થાય છે એમ દરેક વ્યક્તિ વાહનો બી એટલા ખરીદે છે પેલા તો ઘર દીઠ એક વાહન હતું અને હવે તમે અત્યારે જોવા જાવ ને તો વ્યક્તિ દીઠ એક વાહન આપણને જોવા મળ છે એટલે એના ધુમાડાથી માંડીને બધું એટલું બધું પ્રદુષણ થાય છે તો એ વાહનોની અવર જવરમાં ટ્રાફિક ના થાય એના માટે વૃક્ષો કાપી અને રસ્તા પહળા કરવામાં આવે એટલે આ વૃક્ષો જે વર્ષોથી ઉગાડેલી કુદરત તિ તમે કાપી નાખો કર રોડ પહોળા એટલે ગરમી કેટલી બધી વધવાની છે અત્યારે પહેલાના જમાનામાં ત્રીસ પાંત્રીસ ડિગ્રી થી વધારે ગરમી પડતી જ નથી તમે અત્યારે જો ચાલીસ પિસ્તાલીસ અત્યારે તો પચાસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે જાણે આકાશમાંથી અગ્નિના ગોળા પડતા હોયને એટલી ઘરની અગતો ધીમે ધીમે પડી રહી છે.
હા સાચી વાત છે કારણ કે મેન કારણ તો આને તમે વૃક્ષની જે વાત કરી તમે જોશો કે પેલા આપણા દેશમાં કેટલા બધા વૃક્ષો હતા મોટા મોટા જંગલો હતા હવે એ બધા જંગલો કપાઈ કપીને ત્યાં ફ્લેટ ને બીજું બધું બંગલા ને એ બધું બનતું હોય છે જેના કારણે વૃક્ષો તો આપણને ઠંડક આપે જે વાહનોનું પ્રદુષણ હોય એ કાર્બન ડાયોક્સાઇડને બધું શોષીને આપણને જ ઓક્સિજન આપે વૃક્ષ બસ આટલી હોય છે. સંખ્યા રહી ગઈ છે તો ગરમીનું તાપમાન તો વધવાનું જ છે અને બીજી વસ્તુ એ કે વૃક્ષો ના કારણે તમે જોશો વાત કરી તમે ક નહી નહીં ગરમી દિવસે દિવસે એટલી બધી વધતી જાય છે કારણ કે બાર મધુ પ્રધુ જનશે તેના કારણે ગરમી વધે છે. અને બીજે જશો કે બધા લફટ તેનાવી ટેકનોલોજી જસે એસી તમને જોશો કે આ આવી ગરમીમાં કોઈ એસી વગેર રહી શકતું નથી. દરેક ના ઘરમાં તમને આરામથી એક બે એસી તો જોવા મળે છે. એટલે બધા એસી વાપરશે તો બહાર જે રસ્તા ઉપર જે લોકો કામ કરે છે. જે નીકળે છે. ભર તડકામાં એમને ખૂબ જ નુકસાન પહોંચે છે. અને એમને ખૂબ જ ગરમી અનુભવાય શે.
અરે સાચી હશે પહેલા તો કેવું હતું અમે વેકેશનમાં અમારા નાની ના ઘેરે જઈએ, ને તો બધા છોકરાઓ ભેગા મળી ને કે આમ બી સરસ પથારી કરી દે. ને બધા અગાસીમાં સુઈ જએ. એટલો સરસ ઠંડો પવન આવે ચારે બાજુ થી. પણ હવે તમે જોશો ને તો કોઈ જ અગાસીમાં ના સુવે કેવી રીતે શું? કેમ કે ચારે બાજુ બધાના ઘરમાં, બધા ફ્લેટસમાં, બધાના બે માંડની બિલ્ડિંગોમાં, બધામાં એસી લાગી ગયા છે. એ એસી ની ગરમ હવા બહાર ફેંક અંદર ઠંડી હવા કરવા માટે. એટલે એ ગરમ પવન આવે એટલે આપડ કેવી રીતે એટલા ગરમ પવન મા સઈ શકીએ. અને બીજું હ તો પાણી નું પ્રદુષણ કહો, ભૂમિનું પ્રદુષણ કહો, એટલું બધું વધી ગયું છે કે ના પૂછો વાત. લોકો પ્લાસ્ટિક નુ એટલું બધું ઉપયોગ કરે છે. અને ગમે ત્યાં કચરો નાખે છે. અને કાર ધરતી બી ધીમે ધીમે આવતો આમ ખરાબ થઈ રહી છે, એના કારણે આપડે ખેતી લાયક જમીન બી બહુ ઘટી ગઈ છે. એ બી બહુ મોટો પ્રશ્ન છે આપણા માટે.
હા એટલે આ તમે ખેતીની વાત કરી એના પર હું કહેવા માંગીશ, કે હવે તમે જોશો કે બધા ખેત ઉગાડવા માટે ખેડૂતો બી બધા કેમિકલને એનો ઉપયોગ કરતા હોય છે. અનાજમાં ઉગાડવા માટે જેના લીધે આપણને જ પેલા જે પૌષ્ટિક અનાજ ને એ બધું મળતું હતું તે એમાં બી હવે કેમિકલ અને ભેળસેલ યુક્તનાજ છે. બધી વસ્તુમાં ફળ છે, શાકભાજી છે, બધી વસ્તુમાં ઇન્જેકશનો મારી મારીને ઉગાડવામાં. જેનાથી એ લોકોને ઝડપથી પાક મળે અને વધારે પાક મળે. એ રીતે હમણાં ના ખેડૂતો બી આ બધું વાપરે શે. જેના લીધે બધું કેમિકલયુગ એટલે એ બી શરીર માં ખુબ જ નુકસાન કરે છે. અને આગળ જઈને ખુબ તકલીફ પડી શકે છે.
હું તો શું કહ છું હવે જે બધું આ પ્લાસ્ટિકની થેલીઓ છે, પ્લાસ્ટિક ના રેપર છે, સરકારે ધીમે ધીમે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવી દેવું જોઈએ. કેમ કે આ પ્લાસ્ટિક જ એવું વસ્તુ છે કે જે જમીનમાં નાશ નથી પામતી. અને એના કારણે જમીન બી એટલી પ્રદુષિત થાય છે. હવે તો સ્કૂલોમાં બી કાપડની થેલીઓ કાગળ ની થેલીઓને એ બધું વાપરવા માટે આગ્રહ કરે છે. કે જેથી આજની આ યુવા પેઢી સમજે કે ભાઈ પ્લાસ્ટિક કેટલુંક નુકસાનકારક છે. આપણે વાપરવું જ ના જોઈએ. ઘરમાં બી આપડે બને એટલો ઉપયોગ કાગળની થેલી નો અને કાપડની થેલી નુ જ કરવો જોઈએ. જેથી આપણે એને રિયુઝ કરી શકીએ. એટલે એનું કોઈ પ્રદુષણ ના થાય. આપણે કાપડની થેલી વાપરીશું શાકભાજી લેવા જવા માટે, તો પ્લાસ્ટિકની થેલીનો આપણે બહિષ્કાર કરીશું. તો જ આ પબ્લિક ટેવાશે.
હા સો ટકા સાચી વાત છે તમારી. તો એક આ પ્લાસ્ટિકની થેલી કારણ કે પ્લાસ્ટિક એવું વસ્તુ છે, જેનું ઉત્પાદન તો થઈ જાય છે. પણ તેનો નાશ પામવો અશક્ય છે. કારણ કે તમે તેનો કેઈ બી રીતે નાશ કરવા જશો તમે જમીનમાં દા તો જમીન પ્રદુષિત કરશે. તમે એને બાળી દેશો તો હવા પ્રદુષિત કરશે. એટલે કેવી રીતે નાશ કરવા જશો તો ક્યાંય ને ક્યાં પ્રદુષણ ફેલાવાનું છે. એટલે હું તો કહીશ કે સ ભારત સરકારે એવા પગલા લેવા જોઈએ, જેનાથી પ્લાસ્ટિક ઉપર બ લગાવ દે, જેનાથી આગળ જેટલું પ્રદુષણ થઈ ચુક્યું છે એને તો હવે આપણે કઈ કરી શકવાનું નથી. પણ આગળ હજી વધારે પ્રદુષણ ના થાય તેના માટે આ સરકાર પગલા લેશે તો જ લોકો માનવાના છે. કારણ કે જ્યાં ખેર તમને પ્લાસ્ટિકની થેલી નહી દેખાય. ત્યાં તમે અમુક દંડ વસૂલી શકો છો. એવી રીતે કઈ પગલા લેશે તો થશે નહી તો તો પ્રદુષણ દિવસે ને દિવસે વધવાનુજ છે.
સાચી વાત છે. અને હું તો એવું વિચારું છું કે, જે ધુમાડાના કારણે હવાનું પ્રદુષણ એટલું બધું વધી ગયું છે. ક આકાશમાંથી સૂર્યપ્રકાશ આવી તો રહે છે. પણ એ બું બહાર નથી જઈ શકતો. એટલું બધું ઓઝનનું કાર્બન ડાયોક્સાઇડનું પ્રદુષણનું એટલું બધું લેયર થ ગયું છે. કે જેના કારણે શુદ્ધ હવા ઉપરમાં પાછી જતી નથી. હવે આ વસ્તુ અટકાવવા માટે આપડ સાધનોની અવર જવર તો ઓછી નથી કરી શકતા. કેમકે આપ દેશનું સિતતેર થી એસી ટકા ટ્રાન્સપોર્ટેશન થી કામ ચાલતું હોય છે. એટલે એના માટે વધારે ઇલેક્ટ્રિક સાધનનો આપણે ઉપયોગ કરવો જોઈએ. કે જેથી ઇલેક્ટ્રિક માંથી ધુમાડા તો ઓછા આવે એટલે આપણે વાયુ પ્રદુષણ અટકાવી શકીએ.
હા સાચી વાત છે. કારણ કે વાયુ પ્રદુષણ અટકાવવામાં મુખ્ય તો વાહનોનો જ ઉપયોગ હોય છે. તમે જોશો કે વાહનો જે સૌથી વધારે પ્રદુષણ ફેલાતા હશે. બીજી વાત કરું કે જે તમને જૂના વાહનો હશે, જે દસ પંદર વર્ષ જૂના તમને જોશે કે પેટ્રોલ બી બહુ પીએ અને અતિશય ધુમાડું બી કરતા હોય. જેના કારણે પ્રદુષણ તેના એવા વાહનોથી ખુબ જ વધારે થતું હોય છે. એટલે હવે તો ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રિક આવી ગયા છે. પણ હજી એટલા પૂરતા પ્રમાણમાં જોઈએ એટલા પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રિક દેખાતા નથી. કારણ કે લોકોને વિશ્વાસ નથી બેસતો કે ઇલેક્ટ્રિક કદાચ બ્લાસ્ટ થઈ જાય. એના લીધે એટલે હું તો કઈ સરકારે જે ઇલેક્ટ્રિક કે એના પર સબસીડી કેવું કઈ રાખે જેનાથી બધા એ તરફ વળે. ને ત્યારે તો પેટ્રોલ તરફ તો તમે જોશો પ્રદુષણ નો શું પ્રશ્ન છે.
હા બરાબર છે. પેટ્રોલથી તો ખુબ જ નુકસાન થાય છે. ગેસ વાપરે તો બી એટલું નુકસાન થાય છે. એટલે ઇલેક્ટ્રિક સાયકલ છે, ઇલેક્ટ્રિક ગાડીઓ છે, ઇલેક્ટ્રિક ટુ વ્હીલર છે, એ બધાનો આપડ ધીમે ધીમે ઉપયોગ ચાલુ કરવો જોઈએ. અને બીજું છે ક વ પાણી કેમિકલ વાળું પાણી ફેક્ટરીઓ માંથી જે નીકળે છે. બધું કેટલીક ફેક્ટરીઓ તો જોતા જ નથી નાડેદેર ગમે તે તળાવમાં, નાળામાં ની બધી પાત રોઈ દેતા હોય છે. પણ એ બધું પાણી પીને આપણા પશુઓ પ્રાણીઓ છે, પક્ષીઓ છે કેટલીક વાર એ બધું પીને મૃત્યુ પામતા હોય છે. એટલે આ વસ્તુ નો નિકાલ કરવા માટે એમની અલગ એક વ્યવસ્થા કરવી જોઈએ. જેથી બધું જ પાણી પ્રદુષિત ના થાય. અને આપણે શુદ્ધ પાણી અડસાનીથી મેળવી શકીએ.
કારણ કે અમુક જે ફેક્ટરીઓ છે એ જે આવી રીતે પાણી નદીઓ તળાવઓમાં છોડે છે. તો એની સરકારને જાણ ભી નથી હોતી કે આ લોકો આવું કરે છે. એટલે અમુક વખતે અમુક ફેક્ટરીઓમાં પકડાય છે લોકો તો તેના કડક સજા કરવામાં આવે છે. કારણ કે આ જે નદી કે પાણી તળાવ છે એ કોઈ ના કોઈ પાણી ક્યાંક તો વપરાતું હશે, પીવામાં કે કામમાં કે કોઈ બી જગ્યાએ. તો એ બધા એ પાણીથી એમને ચામડી ના રોકો શરીરમાં ઘણા બધા બીમારી થઈ શકવાના સંભાવના છે. તેના કારણે એ લોકો ખૂબ ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. એટલે આવી ફેક્ટરીઓ પર સરકારે કઈ કાર્યવાહી કરવી જોઈએ.
સાચી વાત છે. કેમ કે આપડે જો આ રીતે પ્રદુષણ વધતું રહેશે ને તો આપણે શુદ્ધ અને સ્વાદિક ભોજન મેળવવું બી બહુ અઘરું પડી જશે. કેમ તો બધી જગ્યાએ કેમિકલ નો ઉપયોગ થવા લાગશે, તો પછી આપડે બી સારી વસ્તુ સારી હવા સારું પાણી કેવી રીતે મેળવીશું? એટલે એ બધી શરૂઆત આપણાથી જ કરવી પડશે. આપણા બાળકોને જ આપણે આ બધી વસ્તુઓનું જ્ઞાન આપવું પડશે શીખવાડવું પડશે. જેથી આવનારી પેઢી શુદ્ધ હવા મેળવી શકે શુદ્ધ પાણી મેળવી શકશે. કેમકે પ્રદુષણ ખરેખર દિવસ રાત દિલ્હીમાં તો એવા નિયમો આવી ગયા છે, કે આટલા દિવસોમાં જ તમારે ગાડી લઈને બહાર નીકળવાનું અને આટલા દિવસોમાં તમારે ગાડી નહી, ચલાવવાની જેથી ટ્રાફિકની સમસ્યામાં બી ઘટાડો થાય અને પ્રદુષણમાં બી ઘટાડો થાય
હા એટલે ત્યાં ખુબ જ સારા પગલા લીધા અને હું કેવા જઈશ, કે સરકાર બધા ત્યાં બધી જગ્યામાં પગલા લેવું માને અને છેલ્લે તો એ જ કે ત્યાં ટોપિક પર સરકાર જલ્દી થી જલ્દી પગલા લે અને મને ટોપિક પર તમારી સ તે વાત કરીને એ ઘણું બધું જાણવા મળ્યું તમારો કેમતી સમય આપ્યો એના માટે તમારો ખુબ ખુબ આભાર.
આવજો થેન્ક યુ